તો જય શ્રી કૃષ્ણ ભાઈ કેમ છો મજામાં?
હાએકદમ મજામાં, શું કરી રહ્યા છો હમણા હાલમાં?
હમણાં તો ઘરે જ છે અને બેસી રેહલા છે, હમણાં તો કઈ એટલું બધું કંઈ કામ તામ કરી રહ્યા નથી પરંતુ હવે કઈ કામધંધે લાગી એવું વિચારતા સે, તમે શું કરી રહ્યા છો હાલમાં?
હાલમાં તો અમણાં જ તો વેકેશન મારું ચાલી રહ્યું છે એટલે અમણાં તો જે ઘરે જ છે હજી આમ ગરમી ચાલી રહી છે હજીક હમણાં જ ઘરે આમ ફરવા જવાનો પ્લાન બનાવી રહ્યા છે અને અમુક જ ચાલી રહ્યું છે, એ જ છે કે બીજું તો તમને મે તો એજ તમારા માટે ફોન વગરે અભિપ્રાય જાણવા માટે તમે હું તમને એટલે કે બેકિંગની અમણે જે બધી ઘણી બઢી સુવિઢા આપડો એ ને આપણને મળી રેહ છે, તે આપડે લેવી જોઈએ કે પછી ના કરવું જોઈએ એમ તે સલાહ આપજો ને જીક
હા બેંકિંગની સુ વિઢા તો મારી હિસાબથી લેવું જ જોઈએ, કારણ કે બેંકિંગ અને બધી આ સુવિધાઓ આવતી હોય સે ટો ટે કેટલીક સરકાર તરફથી મતલબમાં જેઅ ગરીબ વર્ગ હોય અને જે મતલબમાં આપણે ખેડૂત લોકો હોય ટો ટે લોક માટે ખુબ જ વધારે એવી સુવિધાઓ આવતી હોય છે. અને આ ખેડૂત લોકો માટે ખુબ જ સારી રીતના કેટલીક એવી અ સુવિધાઓ બહાર પણ પાડવામાં આવી છે, તો જેથી કરીને બેંકો દ્વારા તે બધી સુવિધાઓ બહાર પાડવામાં આવે સે, તો બેંકમાં જેઈને તે અમુક ફોર્મ ભરી દેવામાં આવે સે અને તે ફોર્મથી આપણા ખાતામાં કેટલાક પૈસા અને બઢુ જમા થઈ જતા હોય છે, કારણ કે આ બધી સુવિઢાઓ બેન્કિંગ સુવિઢાઓ હોય છે, તો તેમાંથી મતલબમાં આપણે તે બધી સુવિધાઓ પણ લઈ શકીએ છીએ પરંતુ, ટેની સાથે સાથે આપણે મતલબમાં કોઈ પણ રીતના પૈસા ઉપાડવા હોય જમા કરવા હોય, તો ટે માટે એકદમ સહેલાઈથી થઈ જાય સે અને આપણે મતલબ આ બેંક બીજી સુવિઢા પણ એક એ ટી એમ સુવિઢા બહાર પાડે સે અને એ ટી એમ જે બહાર લાગેલું હોય સે, ટો ત્યાંથી પણ આપડે આ પૈસા ઉપાડી શકીએ સે, પહેલા તો આપણે એ ટી એમ માટે પૈસા ઉપાડવા માટે શું કરવું પડે કે પેલા તો આપડે એ ટી એમ કાર્ડ બનાવવું પડે અને એ ટી એમ કાર્ડ બનાવવાની વિઢિ એ છે કે મતલબ માં પહેલા જઈને આપડે પહેલા તો આપડે અઢાર વરસ પૂરા હોવા થયેલા હોવા જોઈએ અને અઢાર વરસ પૂરા થઈ જાય, તો પછી આપડે ત્યાં જઈને એ ટી એમનું ફોર્મ ભરી લેવાનું હોય સે અને એ ટી એમ નું ફોર્મમાં મતલબમાં આપણને આધાર કાર્ડ, ફોટો અને આપણી બેંકની ચોપડીની જેરોક્સને એ બધું માગે છે અને તે બધી વિગતો ભરી ડેવાની હોય સે, પસી આપણો ફોટોને એવું ચીપકાવીને ફોર્મ આપણે આપી દઈશું તો આપણને થોડાક દિવસોમાં મતલબમાં આપણને મલી જશે ફ્રીમાં જ અ એ ટી એમ કાર્ડ, એ ટી એમ કાર્ડ મલી જવાથી આપણે ઓનલાઈન પેમેન્ટની સુવિધાઓ પણ આપણે ચાલી કરી શકીએ છીએ અને આપડે મતલબમાં એ ટી એમ દ્વારા જે એ ટી એમ માંઠી પૈસા ઉપાડી શકીએ સે, જેઠી કરીને આપણે બેંકમાં લાાઈનમાં ઉભી પણ રહેવા ન થી પડતું અને એ ટી એમમાં કોઈ પણ જગ્યા એ ટી એમ હોય તો ત્યાંથી આપડે એ ટી એમ કાર્ડ નાખીને આપણા પૈસા ઉપાડી શકીએ છીએ, જેથી કરીને ખુબ જ વધારે આપણને સહેલાઈ પડે છે અને એ ટી એમ દ્વારા આપડે કોઈ પણ આપાતકાલી સ્થિતિમાં આપડે જલ્દી જલ્દી પૈસાઓ ઉપાડી શકી કેસે
હા તમારી વાત સાંભળી ને એમ તો મે પણ એમ તો એ ટી એમ કાર્ડ વિશે મે થોડી ઘણી માહિતી તો અગાળથી મેં જાણેલી કાણ કે જે મારા પપ્પા છે, તે લોકો એ ટી એમ કાર્ડ મદદ થી એ લોકો બેંકમાં એ જે પેલી એ ટી એમ મશીન હોય ત્યાં જઈને લોકો પૈસા ઉપાડી શકે છે. એ મેં જોયું કે આ શું હશે? કયો કાર્ડ હશે? એટલે પછી મને ખબર પડી કે પછી પપ્પાને મેં પૂયછુ કે આનો શું ઉપયોગ થાય છે? પછી મને કીધું બઢા આવું છે આવું થાય એટલે પછી, મારી પણ અવે ઈચ્છા છે કે હું પણ અવે એટલે કે ઉં કમાતો તો અમણાં નથી, પરંતુ મારા પણ અધારસ થઈ ગયા છે, એમ કે જે તમે કીધુ સે અધાવરસ પછી તમે અરજી કરી શકો છો અને જે એ ટી એમ કાર્ડની જે પણ માહિતી વિગતો છે ફોર્મ ભરવાની તે આપડે સરળતાથી ભરી શકીયે છીએ એટલે કે મેં પણ થોડા દિવસ પછી મે ભરવાની ઈચ્છા જાગી છે એટલે કે હું પણ એ ટી એમ કાર્ડ લેવા માંગુ છું અને હવે આગળ જતા તમે જાણો છો કે આપ કામ પડવાનું જ છે, એટલે બીજું તો એજ છે ને બીજું તો તમે જાણો છો કે આપે વોટિંગ કાર્ડ પણ આવે તો અધાર વર્ષ પછી મળી જાય છે અને મે પણ હમણા તો આ જે અને પછી અમારા એક વર્ષ કોલેજના છે અમાન જે સરકાર એટલે હું જ્યાં ભણતો હતો સ્કૂલમાં, ત્યાંના બધા જે અધિકારી હોય છે શિક્ષક વાળા, તે મારા ઘરે આવ્યા અને મારી ઉંમર પૂયછી ને પછી વોટિંગ કાર્ડની જે પણ બધી માહિતી છે ફોર્મ ભરવાની તે એ લોકો ભરી અને મારા એક મહિના પછી જ એક મહિના મહિના પછી જ મારી પાસે વોટિંગ કાર્ડ પણ આવી ગયો એમ એટલે કે વોટિંગ કાર્ડ અમણા જે વોટિંગ કાર્ડ કરવાનું હતું તે હમણા કરી પણ આયવો અને ફર્સ્ટ ટાઈમ મારું વોટિંગ કાર્ડ થઈ ગયું, એટલે કે આપણે જે પણ અમણા અધાર વર્ષ થયા પછી આપડે આવી બધી એક્ટિવિટી કરી શકીએ છીએ, જે વોટિંગ કાર્ડ છે પછી એ ટી એમ કાર્ડ નેએ બધા એ ટી એમ કાર્ડની આપણે જે સુવિધા એટલે જે આપેલી પણ આપણે કરી શકીએ એટલે આપણે જે અઢાર વર્ષ પૂરા હોવા જોઈએ, અને બીજું તમે જાણો છો બેંકિંગની સુવિધામાં તો આમ, આપણને ઘણી બધી ઓફર પણ આપ છે કે તમે આટલા પૈસાનું રોકાણ કરશો તો આટલા ટકા વયાજ મળશે ને અને આપડું જેટલું, આપણા બેંકમાં જેટલા પૈસા ન રોકાણ કરશો ત આટલો ટકાનો મહિને તમને વ્યાજ મળશે એવું પણ બધા ક છે, અને અમુક એટલે કે આપણે બેંક એવી સારી સિલેક્ટ કરવી કે ત્યાંના જે અધિકારી હોય છે પછી જે કામ કરતા પેલા લોકો છે તે આપણને સારી રીતે બધ સમજાવે, અને સારી રીતે આપ માર્ગદર્શન આપે કારણ કે અમે તો એ પણ જોયું છે કે જે બેંકમાં બધાને ખાતું હોય છે, ત્યાંના કર્મચારી એટલા ગુસ્સેલ હોય છે અને પોતાના જે ગ્રાહકો હોય છે તેમનાથી કોઈ, એટલે કે સારી રીતે વાત નથી કરતા ગમે વત કરે છે અને એટલ ગુસ્સામાં વાત કરે પછી એ લોકો સાથે નંદ લાગે એમ, એટલે કે જે બેંક ના અધિકારી હોય છે તે લોકો એટલો વિચારવું જોઈએ કે જે ગ્રાહકો હોય છે એમની પાસે એટલે જે આવે છે બેંકમાં બધા લોકો તમને, એ જે ખાટું ખોલાવે છે તમારા બેંકમાં તે લોકોને યોગ્ય રીતે વાત કરવવી જોઈએ શું કરવું જોઈએ શું ના કરવું જો યોગ્ય માર્ગદર્શન આપવું જોઈએ, અને હસી મજાક થી એ લોકો ને વાત કરવી જોઈએ તો બરાબર ને કારણ કે તમે પણ, તમારા પણ જે બેંકમાં તમાર ખાતું હશે ત્યાંના લોકો કેવાક છે, એમ તમારા પ્રત્યે સારી રીતે વાત કરે છે?
હા અમારે અમાં પણ એવું જ હતું કે મતલબમાં, સારી રીતના વાતચીત ન કરતા હતા અને બધા લોકો ગમે તે વાતચીત કરતા હતા, જેથી કરીને અમારે પણ ખુબ જ વધારે પરેશાનીઓનો સામનો કરવો પડ્યો હતો પરંતુ હાલમાં તો, બધા બદલાઈ ગયા છે જે જેથી કરીને જે ગુસ્સેલ લોકો હતા તે બદલામાં ટે ની બદલી કરી દેવામાં આવી છે કારણ કે અમે બધા લોકો એ સાથે મળીને કમ્પ્લેન મારેલી હતી, કે આ લોકો એવી રીતના વાત કરે છે તો ટેલની બદલી કરી દેવામાં આવી જેથી કરીને, હમણાં તો ખુબ જ સારી રીતના એવી વાતચીત અને ખુબ જ વધારે સારા એવા, બેંકમાં લોકો પણ આવી ગયા છે, જેથી કરીને અમારી ખુબ જ સારી રીતના ઓળખણ પણ થઇ ગઈ છે અને, અમે જયારે પણ જઈએ છીએ તો સારી રીતના અમે પૈસા ન બધું ઉપાડીએ છીએ અને, તેઓ પૈસા ઉપાડી આપવાની સાથે સાથે કેટલીક બધી સ્કીમો પણ બ જે કે, કેટલાક ખાતા ખોલાવાથી મતલબ આપણને વધારે વ્યાજ મળી શકે તો તે બાબત ઉપર અમને કેટલીક વાર સલાહ સૂચન પણ આપતા હોય છે જેથી કરીને આપણને, એ બધી વાત ખબર ના હોય પરંતુ જો જે ત્યાં કામ કરતા હોય તો તેને વાતચીત ખબર હોય કે કયા ખાતા પર વધારે, મતલબમાં પૈસા આપણને મળી શકે વ્યાજના તો તે બાબત ઉપર અમને ખુબ જ સારું લાગ્યું કે તે અમને, એ બધી બાબત અમને જણાવતા થયા છે અને હમણાં તો અમે, બીજું પણ એક વસ્તુ કરવાનું વિચાર્યું છે જેમ કે એસ આઈ પી કરીને એક વસ્તુ આવે તો, તે એસ આઈ પી કરવાથી મતલબ આપડા પૈસા ખુબ જ, સારા વધી શકે છે એવું કહી છે મતલબ પાંચ દસ વર્ષમાં, અને તે ખુબ જ ઓછા પૈસા થી ચાલુ થઈ જશે જેમ કે સો રૂપિયા થી પણ આપણે એસ આઈ પી કરી શકીએ એવું કહેવામાં આવે છે, તો તે બાબત ઉપર પણ અ ઘણી બધી અમે વાતચીત કરી અને થોડીક જાણકારી મેળવી, અને એસ આઈ પીમાં મતલબ આપડે પૈસા દર મહિને સોસો રૂપિયા ચુકવવાના હોય છે અને એ પૈસા આપે ગમે ત્યારે ઉપાડી પણ શકીએ છીએ, અને ગમે ત્યારે આપડે પૈસા વધાડી પણ શકીએ છે તો જેથી કરીને એસ આઈ પી આગળ જતા આપણને ખુબ જ વધારે બેનિફિટ આપે છે કારણ કે આપણે દસેક વર્ષ જો આપણે થોડા થોડા પૈસા જમા કરીએ તો આપણે કરોડ રૂપિયા પર થઈ શકે છે, કારણ કે તેમાં જે કુલ પૈસા હોય છે તો તેની પર આપણને વ્યાજ મળતું હોય છે અને તે વ્યાજ, મળતું જ જાય છે કારણ કે આપણે સો સો રૂપિયા દર મહિના કરતા તો કુલ પૈસા પર વ્યાજ આપણને ધીરે ધીરે મળતું જ હોય છે, અને આપણને આગળ તતા ખુબ જ વધારે એવી સારી રીતના આર્થિક મદદ કરી શકે છે જેથી કરીને આપણે એ બધી, કેટલીક માહિતીની જાણકારી લેવી જોઈએ કારણ કે આપણે કેટલીક બધી માહિતી જાણકાર નથી જેથી કરીને આપણને કેટલીક એવી સારી સારી સ્કીમો વિશે ખબર પડતી નથી પરંતુ આપણે જો એ બધી માહિતી જાણીશું તો આપણા ખેડૂત ભાઈઓ અને ગરીબ વર્ગ માટે કેટલીક સ્કીમો બહાર પાડવામાં આવે છે અને તે સ્કીમો એમ જ રહી જતી હોય છે કારણ કે માહિતી અ એટલો હોતો જ નથી આ માહિતી બધા પાસે ભતી નથી તો તે ફોર્મ કેવી રીના ભરશે?
હા તમારી માટે એકદમ સાચી છે એટલે કે સરકારી યોજાનો જે પણ બેન્કિંગતે લાભ હોય તે બધા ગામડાના પરિવારના લોકોને મળે અને યોગ્ય રીતે એ લોકો ઉપયોગ કરે બીજું તમે જાણું છ છે બેન્કિંગની સુવિધા સુવિધા સાથે તમે ઓનલાઈન પેમેન્ટની સુવિધા પણ સારી થઈ ગઈ છે એટલે કે આપણે બેંકમાં એટલે કે આપણે તો પૈસા ઉપડવા માટે આપણે બેંકમાં જવા પડતું હતું પેલા પરંતુ હવે તમે જાણો છો કે બેંક ઘણી બધી શાખાઓ ખુલી ગઈ છે અને આપણા પૈસા એટલે ઓનલાઈન પેમેન્ટ તમે જાણો છો કે હમણાં ખુબ વધી રહ્યું છે એટલે કે જ્યાં જાય તમે જાણો છો કે સ્કેનરો જોવા મળે છે બધા દુકાનોમાં પછી અન્ય મોટી મોટી દુકાનોમાં બધા લોકો વધારે ઓનલાઈન પેમેન્ટ જ કરે છે અને જેટલું અને બધા લોકો એમ વિચારે છે કે જેટલું હાથમાં રોકડો ઓછી તેટલું એમના માટે સારું છે કારણ કે બધા લોકો પહેલા તો તમે જાણો છો કે પેલા બધા કેસથી જ બધા વ્યહાર થતા હતા કારણ કે પેલા આવી બેન્કિંગ અને આવી ઓનલાઈન પેમેન્ટ સુવિધા ન હતી કારણ કે તમે જાણો છો કે ઓનલાઈન પેમેન્ટની સુવિધા આવવા માટે તો ઘણી બધી સમય બચાવવું પણ છે અને યોગ્ય ખર્ચા પણ નથી અ ડાયરેક ઘરે બેઠા બેઠા આપણે બીજાના ખાતામાં પૈસા નાખી શકીએ અને યોગ્ય પ્રકારના ખર્ચા ચૂકવી શકીએ અને બેન્કિંગની સુવિધા તમે જાણો છો કે બે નેટ બેન્કિંગ તેના કારણે પણ આપણે ફોનમાંથી અને બીજાના પેલમાંથી આપણે પૈસા પેલું કરી શકીએ છીએ અને મની ટ્રાન્સફર પણ કરી શકીએ છીએ અને જે આઈએફસી કોડ હોય છે તે પણપેલા હોય છે જે આપણે કોઈને આપવું ન જોઈએ અને આપણને કેટલું ચાર્જિસ લાગે તે પણ આપને બ ખરી દે છે જેથી કરીને આવી સુવિધા બેન્કિંગ અને પ્રત્યે અને ઓનલાઈન પેમેન્ટ પણ અમ તો આધુનિક ુગમાં બધા લોકો ખૂબ વાપરે છે મારા ઘરના લોકો પણ અમ તો ખુબ વાપરે છે ઓનન ઓનલાઈન પેમેન્ટળ કારણ કે એ લોકો જે પણ વ્યવહાર કરે છે હવે તો ઓનલાઈન પ્રત્યે જ કરે છે. કેસમાં તો વધારે વ્યવહાર કરતા જ નથી એમ પહેલા કરતા હતા પરંતુ હવે તો બધા લોકો જાગૃત થઈ ગયા છે અને આવનારી પેઢી પણ હવે તો તમે જાણો છો કે પૈસા તો હમણાં તો બધા ઓનલાઈન જ બધા વાપરશે અને બધા લોકોને ઓનલાઈન પ્રત્યે ખૂબ હમણાં તો કારણ કે ઓનલાઈન પેમેન્ટ થી એ લોકો એવું લાગે છે કે આપડો સમય પણ બચે છે અને આપડું ખચ જે આપણને જવા પડ આપડે કોઈને પૈસા આપવા પડે જવાનો માર્ગ એટલે માર્ગ ખર્ચ પૈસા આપવાનો હોય છે બીજાના ઘરે ત્યાંી જવાનો ખર્ચ આપને બચી જાય છે એમ એટલે ઘર બેઠા જ આપણે એના ખાતામાં અથવાતો બેંક ખાતામાં પણ આપણે ડાયરેક્ટ ટ્રાન્સફર કરી શકીએ છીએ છે. એક ના ખાતામાં બીજા ખાતામાં ડાયરેક પૈસા નાખી શકીએ છીએ બરાબર ને.
હા ભાઈ આ વસ્તુ ખુબ જ સારું છે અને ઓનઈન પેમેન્ટ ખુબ જ સારી આપણેે બધી વસ્તુ કરી શકી છીએ એથી કરીને મને એ ખુબ જ સારું લાગ્યું.
હા એ તો એજ છે સારું આપડે મળીએ પાછા બેંકિંગની જે પણ સુવિધા આવશે પછી તમને જણાવીશ તમે પણ જે નવી નવી સુવિધા આવશે બેંકની તે પણ મને નજીક જણાવશું.
હા ભાઈ ચાલો મળીએ.